હમ્મ.
હા, એકદમ સ્પષ્ટ આવે છે તમારો અવાજ.
હમ્મ, કેમ છો?
બસ નથી મજા કેમ છો?
કેમ નથી?
અરે થોડોક અહ મૂડ અપસેટ હતું એટલે.
કેમ કશું પ્રોબ્લેમ છે?
ના ના તમારી જોડે વાત કરી ને મૂળ પાછો આવી જશે બોલો ને.
હા તો મને એક અહ મન થયું કે બહુ દિવસ થાય તમારો ચર્ચા કરે તો એક વિષય મગજમાં આવતો જ તો લાવ વાત કરું. કે જે ભારતમાં જે મીઠાઈઓ આવે છે ને એ વિષય પર તમારું શું કેવું એના પર?
હા, તો ખુબ જ આમ રસપ્રદ વિષય લાગે છે આનાથી તો મારો મૂળ કદાચ પાછો પણ આવી જાય.
હા, ખાવાનાની વાત કરીને બધાનો મૂળ પાછો આવી જ જાય. એ ખાવાનું જોઈએ એની વિશે વિચારીએ એટલે પછી તમાર વાત એકદમ હાચી જ છે ને આપડા દેશમાં તો કેટ એટલી બધી આમ દરેક રાજ્યની પોતાની અલગ અલગ મીઠાઈઓ છે જ ના.
બિલકુલ આમ કેવા ના કે આમ મીઠાઈ આમ સાંભળીને જ અવાજ સાંભળીને જ મ તો ખાવાની જ ઈચ્છા થઈ જાય છે કે આમ તેનો સ્વાદ રંગ અને બનાવાની રીત જ કઈક અલગ જ હોય છે નઈ?
હમ્મ અમ્મ એ તો છે જ તમારી વાત એકદમ સાચી છે હા. અને કેવું કે લગ્ન હોય જન્મ દિવસ હોય કે તહેવાર હોય મીઠાઈ નું અમે એક જુદુ જ સ્થાન કે કાઈ ને એવું અને મહેમાન આવે ત્યારે એમ ઘણી જગ્યાઓમાં તો મીઠાઈ જ પીરસવામાંની બહુ મોટી એમ પરંપરા છે.
બિલકુલ અને મીઠાઈ આમ કેહેવાય ને ખુશી વેચવાનું એક આમ સુંદર સાધન છે તમને ખબર હશે કે કઈ બી સુંદર થાય કે કઈ બી આમ સારું થાય તો કે કે લો મીઠાઈ ખાવ મોડું મીઠું કરો. આ બહુ જ સુંદર આપડી એ ભારત નીમ એ છે એમ કેવાય ને કળા છે.
હમ્મ એ તો છે જો તમે સાંભળ્યું હોય તો કે પેડા છે બરફી છે રસગુલ્લા છે રસમલાઈ આવવું કેવું કે કેટલાક લોકોને તો લાડુ બી બહુ પસંદ હોય લાડુ પણ આમ ઘણા પ્રકારના બને. આપણને ખબર હોય એ બેસન ના હોય બુંદી ના હોય મોતી ચુર ના હોય એટલે કેવું દરેક પ્રકારના લાડુ નો સ્વાદ અલગ હોય એવું છે.
બિલકુલ અને શું તમને લાડુ ભાવે છે.
હા મન તો બહુ જ ભાવે મન તો મીઠાઈમાં બધું જ એટલું ભાવે ને પણ સૌથી પ્રિય તો મને જલેબી છે અને આપણને ખબર જ છે જલેબી કેટલી પ્રસિદ્ધ છે ભારતમાં
મન તો બિલકુલ જલેબી ભાવતી જ નહી મન તો ખાલી કાજુ કતરી જ ભાવે છે આમ કેહેવાય ને કે મોઘી વસ્તુ હું ખઉં છું આમ કેવાય ને કે આ બધું ભાવતું જ નથી મારા આમ કે કાજુ વાળી બનેલી વસ્તુ મને એટલું બધું ભાવ ને એમાં પણ આમ કાજુવાળી મીઠાઈ હોય ઓ હો મોઢામાં પાણી આવી જાય છે આના કારણે તો
હ હા પણ મન તો કોપરા પાક બહુ ભ હ હ એક બાજુ આપડે જોવા જઈએ ને તો કોપરા પાક તો. એટલો ટેસ્ટી લાગે ને યાર
હા તમને બધું આમ સસ્તું જ પાવે છે આમ કેવાય ને કે આમ બરાબર છે આમ જેને ભાવે એજ એ કર
કઈ તમને લાગે તો ખરીદવા જાવ ત્યારે ખબર પડે. ખવડાવજો ને તમાર બેનને મોંઘું મોઘું
હા પણ બેન ને થોડી ખવડાવે ેને તો આમ કેવાય ને હલો બિન હોઈએ ના ખવડાવે આમ જોવા જઈએ તો આમ એક રીતે અમારે તો પૈસા આપીને છૂટા થવાનું હોય.
ના એવું ના હોય કોને કીધું.
તો હાઈ મને તો ખબર આપડે ચલો ને આપડે મુદ્દા પર પાછા આવી જઈએ આપડે કઈ દ આમ રસમલાઈ પણ આમ કેહેવાય ને કે દૂધ થી બને. બનતી સ્વાદિષ્ટ મીઠાઈ છે નહી તમે જેમ એમ કેતા હતા એમ.
હા એ તો છે જ અને તમે રબડી જલેબી સાંભળ્યું છે કે. કેવી રીતે જલેબી માં આમ રબડી નાખીને. ખાય સોરી રબડી મજ ભી નાખીને ખાય એ પણ બહુ સારું લાગે.
હા એજ ને બિલકુલ આને તેનો સ્વાદ એટલો મને તો ભાવેલો ને. હું તો આબુ ગયલો ને વચ્ચે ફરવા તો ત્યારે છે ને આમ. કેવાય ને કે પહડ પર આમ રબડી જ જલેબી વાળો હતો આમ ગરમ ગરમ. તો મેં તો ત્યાંનું ખાધેલું ને મેં કીધું વા આ તો ઘર માટે લઈને જવાય બટ પછી છે ને ઘરે લાવતા લાવતા છે ને એ એક જ.
શું
હેલો હા વચ્ચે લાવતા લાવ
શું
થોડોક
તમે કેમ હસું આઈ ગયું
હલો હલો હા થોડોક ની ડીશ હોયે હા એટલે ઘરે લાવતા લાવતા છે ને આમ થોડુંક વચ્ચે ગાય આવી ગઈશ.
અ હ
તમને શબ્દ નહી મળતો કે શું.
બગડી જાય બરાબર ને.
એટલે જ એટલે જ એટલે જ એજ ને અને આમ કેવાય કે આમ આમ આમ તમે જેમ કીધું કે ખીર અને દૂધ અને આમ ચોખામાંથી આમ બને છે આમ કેવા ને કે ત્યાં બંને એ વસ્તુ એકદમ ચોખા ઘી મા બને.
હાક અને બરફી ખાધી છે તમે?
હા બર્ફી ન તો કઈક સ્વાદ જ આમ કઈક અલગ જ હોય છે આ મારી બેહેન તો દર રક્ષાબંધન માં બર્ફીટ લાવ છું હું ને સમજાય સમજાયને થાકી ગયો કે મારા માટે ટે કાજુ કતરી લાવો. પણ એ લાવતા જ નથી આવું છે બધું.
પણ હવે બેનની પરિસ્થિતિ ના હોય તો કેમ ના આવે?
પણ બેન પણ કમાતી જ હશે ને?
તમારી બેન તો તમને ખબર હોય.
હા એ બી છે. કેને હું હવે બીજી ફેર હવે જ્યાં રક્ષાબંધન આવશે ને ત્યારે હું એને રિક્વેસ્ટ કરીશ. કે થોડુંક કમાવું છું તો મારા માટે થોડીક કાજુકોતરી લાય એક ડબ્બો જેવું બીજું તો શું.
કસવમ ગિફ્ટ કરો ને પેલું ચોકલેટ નું પેલું બોક્સ આવે કેડબરી નું ને એવું બધું.
ઓહો એટલે આમ કે એક હાથથી લેવાનો બીજા હાથ થી દેવાનું એવું અમે કામ નથી કરતા એવું.
અરે એવું જ હોય પણ તમે કશે પણ જોઓ બધા ભાઈઓ તો કેટલું ગિફ્ટ કરે બાપા એટલું બધું કરે ને
પણ એ બધાના ભાઈઓ છે ને આમ અમીર હોય છે એવું છે.
કયા ગરીબ ભાઈ છો?
ના અમે તો એ છે ને મીડિયમ વાળા છે એટલે કેવું એક હાથ થી ખાય અને બીજા હાથ થી એ જ લઈ લેવાનો એ જ ડબ્બો લઈ લેવાનો મીઠાઈ નો પાછો.
આવું થોડી ચાલે યાર, આટલી બધી ગરીબી કેમ બતાવો છો તમે?
પણ કેવું અમે ગરીબી નહી બતાતા પણ અમે એ બધા માણસ પર જ નહી ખર્ચ કરતા. પૈસાને એવું છે ને અમે એક જ માણસ ની પાછળ અમે છે ને દિલ ખોલીને વાપરે છે પૈસા એ બધું જણાવાની વાત નથી તમારી.
કોની પાછળ વાપરો તો તમે?
હા એટલે એ બધું જાણવાની મારે થોડી જરૂર નથી પણ આપણેે જોવા જઈએ ને તો જન્માષ્ટમી પણ
આવી જોઈએ કે પોતાના ઘરવાળા માટે માટે પણ ખર્ચો કે બિચારાઓ બેસી રહેતા હોય તો.
એ બી વાત સાચી છે જોઓ ને આજે હું આમ રિયલ બાઈટ્સમાં ગતો રહેલો અને ખાઈ લીધું આમ. અને તેમાં પણ વરસાદ પડતો હતો. તો તેમાં પછી અમે ના પછી અમે છે ને ત્યાં છે ને મસ્ત એમ મીઠાઈ હ તી એમ કેહેવાય ને કે હેઝલનટ મલાઈ મીઠાઈ. તમે ખાઓ ને તો ગાંડા થઈ જાઓ એટલું સ્વાદિષ્ટ ને એ મીઠાઈ. ત્યાં રિયલ બાઈટની અતી બહુ મોંઘી અને થોડુંક જ આમ કેહેવાય ને કે આમ વીસ ગ્રામ કે ત્રીસ ગ્રામ જ હશે. પણ એનો ભાવ તો તમે સાંભળ્યો બસો સાહીઠ જેટલો મેં કીધું ઓહો. પણ આમ જે વરસાદ પડતો હતો તેમાં એક આમ ખાધીને મીઠાઈ તો તેની વાત જ કઈ અલ હતી. અને ત્યાં તો એટલા બધી આમ કેક્સ અને બધી મીઠાઈ હતી ને. કે તેની કઈ વાત જ કઈક અલગ ને નિરાલી છે આમ.
તો તમારે વાતો થી તે એવું લાગે છે કે બહુ સરસ અને ટેસ્ટી હશે એ વસ્તુ હેને?
બિલકુલ બિલકુલ. અને ત્યાં તો છે ને માર્વેલ હેઝલનટ કેક બી મળે છે પેસ્ટ્રી પણ મળે છે. મીઠાઈ પણ મળે છે જાત જાતના રંગબેરંગી આમ અલગ અલગ કેક્સ મીઠાઈ અને આમ બહુ જ બધું આમ બધું મળે છે આમ તમે એકવાર જજો કોક જોડે તમારે આમ હોય ને તો કોઈ
અમાં તો એકલા માણસ છે અમારી જોડ તો કોઈ છે નહી હું જવા વાળું
હા વાંધો નહી તો તમારા સૌ પ્રથમ મમ્મી કે આંટીી જે હોય ને એમને લઈને જજો તોું હોય ને તો પછી કારણ કે ત્યાંની મીઠાઈ બહુ જ આમ રસપ્રદ અને આમ બહ જવું વખાણેલી હોય છે.
હા એટલે પણ હવે
અને જોવા જાય ને તો મીઠાઈ માત્ર છે ને ખોરાક નથી આમ પરંતુ આમ ખુશી ન પ્રતિક છે. જે આપણે કાનને આપણેે મીઠાઈ પાછળ હસીયએ છીએ આમ કેવું મીઠાઈ નું નામ આ અત્યારે પાણી આઈ જાય છે બસ આમ એ જ હું તમને કેહેવા માંગુ છું કે ખોરાક નથી પણ આમ ખુશી નો અનુભવ આપે છે. તેને તો મીઠાઈ કેવાય છે. હા એવું છે અને આમ કેવાય ને કે મીઠાઈ બનાવવાની કળા પણ છે ને એક બહ જ આમ મહત્વની કળા છે તમને ખબર જ હશે કારણ કે તેમાં છે ને ધીરજ અને આમ કાળજી બંને જરૂરી છે એમ કારણ કે કદાચ જો કોઈક મીઠાઈ બનાવતું હોય ને તેમાં પણ તેમને પરસેઓ આવ્યો અને એ ભૂલે ચું કે મીઠાઈમાં પડી ગયું તો તેનો સ્વાદ બગાડી દે એટલે ત્યાં છે ને સાફ સફાઈ ન પણ ખુબ જ આમ ધ્યાન રાખવું ખુબ જ અગત્યનું છે તમને ખબર હોય તો-'
હા એ તો છે જ સ્વચ્છતા તો જાળવી જ રાખવી પડે
હા એટલે તો કે છે કે આ બધામાં સ્વચ્છતા બહ જ અનુકૂળ અને બહ જ આમ જરૂરી છે જે પણ વસ્તુ હોય પણ મી ાઈ તો બહ જરૂરી છે કેમ કે તેમાં નાનો સીકડો વાર બી આવે ને તો એ મૂળા નો સ્વાદ બગાડ દે
એ તો છે જ તમારી વાત સાચી છે ને અનપળ તો બહુ બધી વાત થઈ જ શકે છે. આપડ આમ જોવા જઈએ તો તમને લાગે એવુ
બિલકુલ બિલકુલ આપડણે ફરીથી ફરીથી કંઈક નવા વિષય પર વાત કરીશ એવું હશે તો
હા હા ચોક્કસ ચોક્કસ
ચોક્કસ સહા મલીયા